હાલો.
હા, બોલો શું કરો?
કઈ નહી આરામ. વરસાદ નું વાતાવરણ છે એટલે.
હા, હમણાં તો ચોમાસું ચાલે છે એટલે
હા. એ તમે ચોમાસાની વાત કરી તો અમારે બી સ્કૂલમાં નિબંધ લખાવાનો છે.
ચોમાસા પર?
હા વિચારીએ છીએ સારું તો પર પણ પરમિશન લેવા બાકી જ છે અમે. નિબંધ લખાવ્યા છે, બાકી છે. શું થયું છે એ વાત કરવી પડશે પછી.
હા, નિબંધ સ્પર્ધા રાખી શકાય વર્ષાઋતુ પર.
હા એવું જ વિચારતો છે. સ્પર્ધા ની સ્પર્ધા થઈ જાય અને એની બંધ પણ લખાઈ જાય.
હા અને વર્ષા ગીતની સ્પર્ધા પણ રાખી શકાય.
હા, આ તમારો સુજાવ સારું છે.
મને પણ તમે બોલ્યા નિબંધ અત્યાર વિચાર આવ્યો. આ સુજાવ મારે મારી સ્કૂલ વાળા ને પણ આપવો પડશે લાગે.
હા, બરાબર છે જણાવજો. અમે પણ ત્યાં બેસીને વિચારીએ શું કરીએ, પણ જયારે વિચારે ત્યારે વિચાર જ નહી આવે, પછી ગમે ત્યારે અચાનક આવી જાય.
હા અચાનક આવી જાય, ને પછી જયારે કહેવાનું હોય, ત્યારે યાદ નહી આવે, એવું પણ બને.
હા, એવું ઘણી વાર થાય છે. અને ઘણી વાર તો એવું થાય, કે આપડે કરી નાખીએ, પછી બધા તેના પર સારા સારા વિચાર આવે.
હા, એ પણ છે.
હમ્મ
અને તમારે નિબંધ પરીથી મને વર્ષાગીતનો સુજાવ યાદ આવ્યો, કારણ કે આપડી કોલેજમાંથી પણ અમે વર્ષાગીત ગવા ગયા હતા, એટલે
હા તમે જ્યાં ગયા હતા ને, એ મારી જ કોલેજ હતી, એટલે હું ત્યાં ભણી હતી.
તો, એવું છે.
હા
તેમાંથી મને વિચાર આવ્યો, કે વર્ષાગીતની સ્પર્ધા પણ રાખી શકાય.
હા, સાચી વાત છે.
કારણ કે, કેટલાક ધોરણમાં જે આપણે ભણાવીએ છીએ, ત્યારે ઓ વરસાદને લગતા, એકમો પાઠો, કે કાવ્યો પણ આવે છે.
હા આવે છે, ધોરણ છ છેને
તેમાં પણ એકાદ છે, લગભગ કે ચોમાસાનું સૃષ્ટિ સૌંદર્ય કે એવું કંઈ.
હા ધોરણ છમાં ચોમાસાનું સૃષ્ટિ સૌંદર્ય, ગીજુભાઈ બધેકાનું એક એકમ છે, જેમાં ચોમાસા વિશે વાતો કરવામાં આવી છે, આ પાઠ હું જ ચલાવું છું.
એવું છે.
હા.
હા, ના એ મેં તો ના એ મેં તો નથી ચલાવ્યો, પણ જે મારા મિત્રો છે ને
તેમણે ચલાવ્યો હતો, અને પછી અમારા ત્યાંના મેડમ છે, એમણે ચલાવ્યો હતો, પેલા જ સ્ટાર્ટિંગમાં, પછી મિત્રોએ ને એવું બધું.
ના એકમ, આખો હું જ ચલાવું છું.
બરાબર છે.
ને હવે ધોરણ સાતમાં પણ એક છે, કાવ્ય સંસ્કૃતમાં મેઘો વર્ષતી
હા હા હા, બહુ સરસ છે એ તો. પણ એ જે કાવ્ય છે ને એ અમારે ત્યાં ચાલી ગયું છે.
અમારે ત્યાં બાકી હતું, એટલે મેં એ કાવ્ય ગાયને સંભળાવ્યું હતું એ લોકોને, પોતે
હ હા એમ તો મને ગાતા નથી આવડતું, પણ આ જે મેઘો વર્ષતી છે ને એનો તો મને પણ રાગ આવડી ગયો હતો.
અચ્છા એવું છે તો ગાયને સંભળાવવું જોઈએ ને?
ના પણ એવું કે એ લોકો ભણી ગેલા હતા એ પાઠ ચાલી ગેલો હ તો એને આગળનું કરવાનું હતું કેમકે બો બધા પ્રોગ્રામ છે એ લોકની થોડા ટાઈમમાં પરીક્ષા પણ આવવાની છે અને સ્પર્ધાઓ પણ થવાની છે. હજુ પછી શાળાઓમાં તો રજા પણ બો બધી આવે.
હા એતો છે.
હા.
અને આઠમા ધોરણ માં પણ એક કા કાવ્ય લગભગ ગુજરાતી માં આવે છે અષાઢે?
હાં બરાબર છે.
એ હું નથી ચલાવતો મારા મિત્ર ચલાવે છે.
હા.
પણ અ આ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય છઠ્ઠા ધોરણ નું ગુજરાતી નું અને મેઘો વર્ષતી આ બે હું ચલાવું છું.
બરાબર છે. આ જે ધોરણ આઠ તમે વાત કયરિ એમાં ખબર એક અ ચેપ્ટર આવે છે આ તો ઈશ તણો આવાસ?
હા.
તો એ જયારે મેં જોયો ને ત્યારે મને એવો એવું યાદ આવ્યું કે આપડા કોલેજ માં એનો રાગ શીખ્યા છે.
હા લગભગ પ્રાર્થનામાં કે કઈક માં શીખ્યા છે એવું?
હા એજ પ્રાર્થના સંમેલનમાં પ્રાર્થના મને યાદ આવે છે.
મારે જોવું પડશે.
હા. બાકી એના જે લેરિક્સ છે એ મેં જોયા. તો મને એવું થયું કે ના આતો મેં ગાયું છે અને સાંભળ્યું છે એવું મને યાદ આવે.
અચ્છા એમના શબ્દો તમે જોયા છે.
હાં એ મે જોયું છે. એટલે ભણાવ્યો નથી એ ચાલી ગયું હતું પણ એક દિવસ એમ છોકરા પ્રક્ષી પીરિયડમાં ગઈ હતી તેમ બધા પાઠો વિશે ને ચેપ્ટર વિશે ને એવું મારા જોડે વાતો કરતા ત્યારે મને કે ટીચર એમ કે આ કવિતા નો રાગ કેવો આવે એમ કે તો પછી એટલે તાત્કાલિક તો આપણને બી એમ મારે ગાવાનું બોઉ નહીં એટલે તો પછી મેં કીધું હ મેં એમ કે કીધું મેં તમને બતાવું એવું તો પછી એલોકને મેં સ્માર્ટ બોર્ડ પર બતાવ્યું હતું.
તો ત્યારે પછી મને યાદ આયવુ કે આ તો મેં સાંભળી છે અને ક્યારેક ગાય છે એવું મને લાગતુ હતું.
હા એ આખું કાવ્ય મારે જોવું પડશે ત્યારબાદ મને ખબર પડશે થોડી ચલાવી જે આપડે પ્રાર્થનામાં લીધું છે કે નથી?
બરાબર છે. એટલે એવું છે ને કે આપડે પ્રાર્થનામાં બહુ બધા ગીત ગાયા છે. તો ખ્યાલ નથી આવતો કે કયા કયા ગાયા છે.
હા એ મને પણ અ ખ્યાલ નથી પણ મારે એક વાર એ ગીત પણ જોવું પડશે ને આપડી પ્રાર્થના પરખ પણ જોવી પડશે
હા બરાબર છે.
અને એમાની જ પ્રાર્થનાઓ જે શાળામાં સે આપડી જે પ્રાર્થના પરબો માની એ શાળા માં શી થવાની ની મારી ઈચ્છા છે. તે વિદ્યાર્થીઓને તે નવી નવી પ્રાર્થનાઓ શીખવા મળે.
બરાબર છે હા અમને પણ કેવામાં આવ્યું હતું કે અમારા છોકરાઓને એક બે પ્રાર્થના શીખ થવી જેજો એમ તો અમે તે ખબર આપડે ચલી આવે ચલી આવે ગાતા હતા
હા.
એ છે ને અડધી પ્રાર્થના એ લોકો ને આવડે છે.
સારું કેવાય અમે થોડી આપને તારા અંતરનો તારો જે પ્રાર્થના હતી આપડી એ લોકોને શીખવી છે.
એવું છે.
તો ત્યાંના છોકરાઓ પણ અમને સામેથી કેતા હતા કેમ કે ટીચર અમને એમ કે હા ચલી આવે શીખાવી દેજો એટલે અડધી અમને આવડે છે તો અડધી તમે શીખ હશે તો સારું એમ કે
હા તો શી
હા એજ પણ હમણાં છે ને એવું થાય છે કે ટાઈમ નથી મળતો
હા સમય નો અભાવ છે.
હા એજ તો
મોટી સમસ્યા એજ છે કે સમય નો અભાવ રહે છે.
હા એજ તો
બાકી ઘણા એવા કામો થાય જાય
હા એ જ છે. ને એમાં સવારમાં જલ્દી જઈને બી હમણાં નથી કરાવી શકતા કારણ કે છોકરાઓ આવે છે પછી એમને એમ એ લોકો એ પોતાનો જે રૂમ છે ને એને એવુ જાતે સફાય કરવાની એ લોકો એ ટુકડી પાડી છે અને જાતે કરે છે પણ એમાં પણ એ લોકો બોવ બધું શીખે છે કારણ કે પોતાનું કામ એ લોકો પોતે કરતા શીખે
હા અમારામાં પણ આખી સ્કૂલની શાળાની સાફ સફાઈ કરે છે તેના માટે ટૂક ડી પાડી છે અમારો જે સ્ટાફરૂમ બનાવ્યો છે એટલે કોમ્પ્યુટર લેબ તેની પણ સાબ સફાઈ માટે ટુકડી પાડી છે.
બરાબર. ના એટલે અમારે ત્યાં તો એક માસી પણ આવે છે સફાઈ કરવા
પણ જે પોતાનો રૂમ છે એની સફાઈ બાળકો કરે છે. પણ એ લોકો એમાંથી બહું બધું શીખે છે.
હા કેવી રીતે સફાઈ રાખવી પોતાના ઘરની કે કઈક પણ બાબત ની, વસ્તુની એની અંગે લોકો શીખે.
હા પછી એમાં એ લોકો સુ ઘણા બાળકો એમ લીડર તરીકે, ભૂમિકા ભજવે તો તેના પછી ખબર પડે કે કોણ લીડર બની શકે. કોણે એમ પેલું કરી શકે બધાને. શું શું ખાસિયત છે, તે જાણી શકાય.
હા જાણી શકાય એમાં.
હાંઆ. કે બધા બાળકોને કોણ કેવું હેન્ડલ કરે છે કોને કામ સોંપવામાં આવે? તે આખા રૂમ ને લઈને કરી લેશે એમ તો એ આપણને ખબર પડી જાય.
હા થોડા અંશે ખબર તો પડે.
હમ.
અમારામ ત્યાં તો છોકરાઓ જ કરે છે કોઈક માસી કે કોઈક ને, રાખવામાં નથી આવ્યા.
બરાબર છે.
અમે બતાવીએ એ પ્રમાણે કરી લે છે.
અમારે ત્યાં છે ને એ મધ્યાહન ભોજન આવે ને એ પણ આપવા માટે એક માસી આવે છે.
હા એના માટે લગભગ કોઈકને રાખવામાં આવ્યું છે.
હા. પણ એમાં તો એવું ને કે છોકરાઓ બી સહાયતા કરવા જાય કે લાવો અમે કરવા લાગીએ એમ.
હા, એ તો છે પણ મધ્યાહન ભજ જ્ન આપવા માટે જે માસી હોય, એ વધારે સારું પડે છોક છોકરાઓ જાતે લેવામાં જો લેવા જાય તો કદાચ ઠોળાવાની કે એની શક સંભાવના
બરાબર છે. અમારે ત્યાં તો એવું છે ને કે એક જગ્યાએ હું જમાનું મૂકી દે